હેલો
હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો?
હું મજામાં છું. તમે કેમ છો?
હું પણ મજામાં છું આજે આપડે ઘણા દિવસ પછી વાત કરી રહ્યા છે. તો આજે આપણેે ખોરાક નુ મહત્ત્વ અને તેની અસર ઉપર વાત કરીએ.
હા આ તો બહુ સરસ વિષય છે સ. હ આ ખુબ મહત્વનો વિષય છે. ખોરાક વિના જીવન શક્ય નથી. ખોરાક આપણને જીવવા માટે ઉર્જા આપે છે.
સાચું. માત્ર પેટ ભરવા માટે નહીં પરંતુ શરીરના વિકાસ માટે પણ ખોરાક બહુ જરૂરી છે.
હા આ તો તમને સાચું ક્યું સંતુલિત આહાર એટલે શું
હ જેમાં કાર્બોહાઈડ્રેટ પ્રોટીન ચરબી વિટામિન ખનિક અને પાણી યોગ્ય માત્રામાં હોય તેને સંતુલિત આહાર કહે છે.
જો આપડે સંતુલિત આહાર ના લઈએ તો શું થાય
હા આગ આપણે સંતુલિત આહાર ના લઈએ તો શરીર માં નડબાઈ આવે રોગ પ્ર્રતિકારક શક્તિ ઘટે અને અનેક બીમારીઓની થવાની શક્યતા વધે છે.
હા આજકાલ તો લોકો બહાર નુ જંક ફૂડ વધુ ખાય છે. પીઝા બર્ગર કોલ્ડ ડ્રિંક્સ અને ચીપ્સ નો વધુ ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
હા અને આવા ખોરાક થી શું અસર થાય છે.
અ. સ્ સ્થૂળતા ડાયાબિટીસ હૃદયરોગ અને પા વચન સંબંધિત સમસ્યા થઈ શકે છે.
હા એટલે ઘરનું તાજું ભોજન શ્રેષ્ઠ ગણાય
હા બિલકુલ ઘરનું ભોજન પૌષ્ટિક સ્વચ્છ અને સુરક્ષિત હોય છે.
હા અને ફળ અને શાકભાજી નું શું મહત્વ છે.
અ તેમાં વિટામિન અને ખનીજ ભરપૂર હોય છે તે શરીરને સ્વસ્થ રાખે છે.
હમ આ તો તમારી વાત એકદમ સાચી છે. અને તમે દૂધ અને દાળ વિશે શું કેહેશો
દૂધમાં કેલ્શિયમ હોય છે. જે અ હાડકાને મજબૂત બનાવે છે. દાળમાં પ્રોટીન વધારે હોય છે જે સ્નાયુઓના વિકાસ માટે જરૂરી છે.
હમ અને પાણી નું મહત્વ પણ ઓછું નથી દરરોજ પૂરતો પાણી પીવાથી શરીર હાઈડ્રેટ રહે છે અને પાચન સારી રીતે થાય છે.
હા એ તો તમને સાચું કહ્યું ખોરાક સમયસર લેવો પણ જરૂરી છે ને
હા અ અનિયમિત ભોજન થી એસિડિટી અને અન્ય તકલીફો પણ થઈ શકે છે.
હા ઘણા બધા લોકો તો સવારે નાસ્તો છોડી દે છે.
હા તમારી વાત સાચી છે અને એ તે ખરાબ ટેવ છે. સવારનો નાસ્તો દિવસની સારી શરૂઆત માટે ખુબ જ જરૂરી છે.
હા એ તો છે શું વધુ ખાવું પણ નુકસાનકારક છે.
હા, જરૂર કરતા વધારે ખાવાથી વજન વધે છે, અને શરીર પર ભાર પડે છે.
અને ખૂબ ઓછું ખાવાથી
શરીર ને આ જરૂરી પોષક તત્વો મળતા નથી અને, નબળાઈ જા આવે છે.
હા એ તો તમને સાચું કહ્યું. બાળકો માટે સારો ખોરાક કેટલો જરૂરી છે.
હમ તે સારું ખોરાક, યાદશક્તિ વધારે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. અને બાળકોને શરિ શારીરિક, અને માનસિક વિકાસ માટે પણ પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છ.
હા આ તો તમે સાચી વાત કીધી અને વૃદ્ધ લોકો માટે, કેવો આહાર યોગ્ય છે?
હળવો, પૌષ્ટિક, અને સરળતાથી પચી જાય એવો ખોરાક લેવો જોઈએ.
હા અને ખોરાક અને વ્યાયામ વચ્ચે શું સંબંધ છે?
હા આપણે સારો ખોરાક અને નિયમિત વ્યાયામ બંને સાથે હોય, તો જ સારું સ્વાસ્થ મળે.
હા, ખોરાક મન પર પણ અસર કરે છે ને? કારણ કે પૌષ્ટિક, ખોરાક મનને પ્રસન્ન રાખે છે, અને થાક ઓછો કરે છે સાચું કહ્યું ને?
એકદમ સાચી વાત કહી તમે અને સ્વચ્છતા નુ શું મહત્વ છે?
સ્વચ્છ ખોરાક અને સ્વચ્છ હાથથી ભોજન લેવાથી, ચેપજન્ય રોગોથી બચી શકાય છે. અને ખોરાક બગાડવો યોગ્ય છે? તમારા મતે,
હા બિલકુલ નહીં ખોરાક નો બગાડ કરવો ખોટી બાબત છે. જેટલી જરૂર હોય તેટલો જ ખોરાક લેવો જોઈએ.
હા એ તો તમે ચોક્કસ વાત કીધી. ખેડૂતોનું યોગદાન પણ મહત્વનું છે. ખેડૂતોની મહેનતથી જ આપણને અનાજ શાકભાજી અને ફળ મળે છે.
હા આ વાત તમારી એકદમ સાચી છે, આપડે, સ્થાનિક અને ઋતુ પ્રમાણે ખોરાક નો પણ પ્રાધાન્ય આપવુ જોઈએ.
હા એ તો તમે સાચું કહ્યું. તે વધુ તાજો, પૌષ્ટિક અને ઘણી વખત સસ્તી પણ હોય છે.
હા અને ખોરાકમાં વિવિધતા કેમ જરૂરી છે?
કારણ કે દરેક ખાદ્ય પદાર્થ અલગ પ્રકારના, પોષકતત્વ આપે છે.
હા અને પરિવાર સાથે ભોજન કરવાથી શું ફાયદો થાય?
પરિવાર સાથે ભોજન કરવાથી સંબંધો મજબૂત બને છે અને સારી ખાવાની ટેવો, પણ વિકસે છે અને પરિવાર સાથે સમય પણ પસાર થાય છે.
હા આ વાતથી હું એકદમ સહેમત છું. આપણેે બાળકોને પણ બાળપણથી જ સારી ખાવાની આદતો શીખવવી જોઈએ. જેથી તેઓ જીવનભર સ્વસ્થ રહી શકે.
હા આ તો તમને સાચું કહ્યું. અ તમને લાગે છે કે ખોરાક માત્ર શરીરને જ અસર કરે છે?
ના. ખોરાકની અસર આપણા મન અને વિચારો પર પણ પડે છે. સારો ખોરાક લેવાથી મન શાંત રહે છે અને કામમાં ધ્યાન વધે છે.
હા એ તો તમે સાચું કહ્યું એટલે જ પરીક્ષાના દિવસોમાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન લેવાની સલાહ આપવામાં આવે છે. યોગ્ય ખોરાક લેવાથી યાદશક્તિ વધે છે. અને થાક પણ ઓછો લાગે છે. કેટલાક લોકો તો દિવ દિવસ ભર ચા અને કોફી પર નિર્ભર રહે છે.
હા આ વાત તમારી સાચી છે અને તે યોગ્ય નથી. ચા અને કોફી મર્યાદિત પ્રમાણમાં લેવી જોઈએ. વધુ પડતી લેવાથી ઊંઘ અને શ્વાસ પર પણ અસર થાય છે.
હા એ તો તમે સાચું કીધું. ખોરાક ધીમે ધીમે ચાવીને ખાવાનું પણ મહત્વ છે ને?
બિલકુલ ધીમે જ ચાવીને ખાવાથી પાચન સારું થાય છે. અને શરીર ને પોષક તત્વ સરળતાથી મળે છે.
હા આજકાલ ઘણા લોકો મોબાઈલ જોતા જોતા ભોજન કરે છે.
હા પણ તે ખરાબ આદત છે. ભોજન કરતી વખતે સંપૂર્ણ ધ્યાન ખોરાક પર હોવું જોઈએ.
હા આ તો તમે એકદમ સાચું કહ્યું. શું ઋતુ પ્રમાણે ખોરાક બદલવો જોઈએ?
હા ઉનાળામાં હળવો અને પાણીયુક્ત ખોરાક લેવો જોઈએ. જ્યારે શિયાળામાં પૌષ્ટિક અને ગરમ ખોરાક વધુ ફાયદાકારક હોય છે. અને તહેવારોમાં લોકો ઘણી મીઠાઈ અને તળેલી વસ્તુઓ ખાય છે. તહેવાર ની ઉજવણી કરવી સારી વાત છે પરંતુ અતિરેક ટાળવો જોઈએ.
હા એ તો તમે સાચું કીધું. ખોરાક બનાવતી વખતે સ્વચ્છતા પણ જરૂરી છે ને? કારણ કે ગંદકીના કારણે અનેક અ ચેપી રોગો અ ફેલાય શક છે એટલે સ્વચ્છતા રાખવી જરૂરી છે.
એકદમ સાચી વાત છે તમારી. હંમેશા સ્વચ્છ અને વિશ્વાસ પાત્ર જગ્યાએ થી જ ખોરાક લેવો જોઈએ.
હા, ખોરાકમાં ફાઈબર નું શું મહત્વ છે?
ફાઈબર પાચન તંત્ર ને સ્વસ્થ રાખે છે અને કબજીયાત જેવી સમસ્યાઓ બચાવે છે.
હા અને આપણે ફાસ્ટ ફૂડની જગ્યાએ આપણે ફળ, અંકુરિત કઠોળ, સલાડ, સૂકા મેવા અને ધર નો બનાવેલો તો નાસ્તો વધારો ખાવે જોઈએ ને?
હા એકદમ સાચી વાત છે તમારી. આ બધા આપણા શરીર માટે ખૂબ જ સ્વસ્થ હોય છે. તને શું લાગે છે શું બાળકોને ચોકલેટ અને કોલ્ડ્રિંકસ ઓછા આપવા જોઈએ?
હા જરૂર. અ ચોકલેટ કે કોલ્ડ્રિંકસની જગ્યાએ આપણે બાળકોને દૂધ ફળ અને તાજા રસ આપવા થી તેમને વધુ ફાયદો થાય છે.
હમ્મ. એ તો વાત સાચી છે, આપણે રોજ કેટલા વખત ભોજન કરવું જોઈએ?
અ દરેક વ્યક્તિની જરૂરિયાત અલગ હોય છે, પરંતુ સમયસર અને સંતુલિત ભોજન લેવું સૌથી મહત્વનું છે, અને ખોરાક ની બરબાદી અટકાવવા માટે શું કરી શકાય?
આપણે જેટલી જરૂર હોય, એટલો જ ખોરાક પીરસવો જોઈએ. અને વધેલો ખોરાક જરૂરિયાતમંદ લોકોને આપવો જોઈએ. આ ખોરાક નું સન્માન કરવું, એ ખેડૂતોને મહત્વનું સન્માન કરવું. આજની ચર્ચામાં મેં ઘણું શીખ્યું.
હા, મને પણ તમારી સાથે વાતો કરવી ને બહુ ગમ્યું, ચાલો પછી આપણે મળીને વાત કરી.
હા, હા, જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.